હલો હા અવાજ આવે છે
હા મિત્ર હ મિત્ર શું કરો છો મિત્ર
કશું નથી રીડિંગ કરૂ છું મિત્ર.
હા તો મિત્ર કઈ મિત્ર હું. પણ અમણા બેઠો છુંમ અમે કેમ ચણ મિત્ર પર થોડો ફોન કરીજ એમ શું કરતો છે?
હા હા વાંઘો નહી.
તો મિત્ર આજે હું તમે એક મારો ટોપિક છે એના વિશે થોડી ઘણી તમારા પરથી ને તમે મારા પરથી એવું માહિતી હું જાણવા માંગુ છું તો તમે હું તમે તમારો થોડો સમય મારા માટે ફેરવશો એટલે ફેળવશો.
હા ચોક્કસ મિત્ર.
તો મિત્રો જે મારો જે ટોપિક છે જે વિષય છે એનું નામ છે રમત ગમત અને ફિટનેસ.
હા હા હા એ રમત ગમત અને ફિટનેસ એ આજના યુગમાં બહુ ઉપયોગી છે કારણ કે આજકાલના લોકો પોતાનું સ્વાસ્થ્ય વિશે વધુ જાગૃત બની ગયા છે મિત્ર. ઘણા બધા લોકો સવારે દોડવા જાય છે જીમમાં જાય છે અને વિવિધ રમતોમાં ભાગ લે છે મને તો લાગે છે કે રમત ગમત અને ફિટનેસ આપણા જીવન માટે ખૂબ ખૂબ અને ખૂબ જ જરૂરી છે ખૂબ જ મહત્વનો છે કારણ કે પહેલા લોકો રોજિંદા કામમાં શારીરિક મહેનત કરતા હતા પરંતુ હવે મોટા ભાગના લોકો લાંબા સમય સુધી બેસીને મોબાઈલ જો છે તો અમુક ખાઈને ઊંઘી જ જાય છે કેટલું પાણી પીવાનું એ પણ એ લોકોને અંદાજ આવતો નથી તેથી શરીરને સ્વસ્થ રાખવા માટે મુશ્કેલી બને છે પરંતુ જે શરીરને સ્વસ્થ રાખવા માટે રમત ગમત અને કસરત જો રેગ્યુલર કરતો હોય તો એ માટે થોડુંને મતલબ એમની શારીરિક રીતે તંદુરસ્તી બની રહે છે. તો રમત ગમત અને ફિટનેસ માણસના જીવનનો એક મહત્વનો ભાગ છે મિત્ર સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન વસે છે કારણ કે જો આપણ શરીર સ્વસ્થ હોય તો મન અને આપણા વિચારો એ પણ ગંદા જ હોય છે. નિયમિત કસરત અને રમતો ભાગ લેવાથી શરીર તંદુરસ્ત રહી શકે છે પરંતુ એ રીતે નિયમિત રીતે આપણને ડિસિપ્લનમાં રહેવું પણ ખૂબ જરૂરી છે. મિત્ર કારણ કે જો ડિસિપ્લનમાં આપણે કામ નથી કરીએ તો આપણું મન ખોળવાઈ જાય છે અને એના લીધે આપણને અજી કસરત છે અને રમતોમાં ભાગ લેવા જે હોય છે એ લઈ શકતા નથી મિત્રો મન પ્રસન્ન રહે છે અને જીવનમાં ઉલ્લાસ વધે છે આવો બધો કરવાથી. તો ઘણા લોક ફિટનેસ નો અર્થ એ ફક્ત માત્ર જીમમાં જવું. એવું જ માને છે મિત્ર પરંતુ ફિટ રહેવું એ બીજી રીતે પણ રહી શકાય જેમાં ફિટ રહેવા માટે ફક્ત જીમમાં જરૂરી નથી દોડવું છે ચાલવું છે. યોગ કરવો સાયકલ ચલાવી તરવું અને વિવિધ રમત રમવી ફિટનેસ માટે ખૂબ ફાયદાકારક છે ખૂબ વાત એ છે કે મતલબ મુખ્ય વાત એ છે કી શરીરને નિયમિત રીતે સક્રિય રાખ જોઈએ જેમાં આપણી ફિટનેસ તો રહે જ પરંતુ આપણું માઈન્ડસેટ પણ એજ રીતે રહે તો એ વિશે તમારી શું રાાય છે મિત્ર.
હા મિત્ર તમે કીધી એ હ સાચી વાત. છે કારણ કે આપણે હાલના સમયમાં જોઈએ તો જે અમુક એવા લોકો હોય છે તે ખુબ જ અ પોતાની ફિટનેસ ઉપર ધ્યાન નથી થયાતા ને મિત્ર ફિટનેસ એવી મસ્ત કે જે આપણે કોઈ જીમમાં જવાથી કે પછી કઈ કાર્ય કરવાથી એવું મળતું નથી ફિટનેસ એવી વસ્તુ છે કે જે આપણે કઈ પણ કામ કરતા હોય કે તે દરમિયાન એ ઓટોમેટિક એવી આપણે. કઈ કામ કરતા હોય તે દરમિયાન એવી પ્રોસેસ થાય કે જે કસરત છે તે ઓટોમેટિક થઈ જતી હોય છે. તમને મિત્રો ખબર હ કે આપણે કોઈ હો રમત રમવા જાય તો એનાથી આપણને કઈ ના કઈ આપણને લાભ થતો. હોય છે અ એમ જોવા જઈએ તો કોઈ આપણે વિદ્યાર્થીઓ છે કે કોઈ એમાં એવા લોકો છે કે જે શરના સમય દરમિયાન અમુક એવા લોકો છે જે દોડવા નીકળી જતા હોય છે ને અમુક એવા લોકો હોય તે કબડ્ડી કે વોલીબોલ કે એવા રમવા માટે નીકળી જતા હોય. તો એનાથી એ લોકોને અલગ અલગ ફાયદા થઈ શકે છે. જેમ કે જે દોડવા ગયો માણસ છે તો એની તો એક તો જે આપડી. ટાંગ છે જે પગ છે એ ખૂબ જ મજબૂત થાય ને પ્લસ એ જે દોડવાથી જે એની માઈન્ડ સેટ છે તે ખૂબ જ સ્ટ્રોંગ બને. કારણ કે દોડવાથી જે આપણું માઈન્ડ છે તે વધારે ફાસ્ટ જેવું ચાલે એવું કવા. ને જે વોલીબોલ ને જે કબડ્ડી એવા રમવા ગયેલા હોય તો એ લોકોની જે આખી આ બાજુ તે બાજુ એવું મૂવ કરવાથી જે એ લોકોની ફિટનેસ છે એ લોકોની જે કસરત છે જે આખા સ્નાયુ. ખેચાય એનાથી જે એ લોકોની જે ફિટનેસ છે તે ઓટોમેટિક. એવી. અ અપડેટ જેવું થતી હોય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે, કોઈ પણ આજના સમય દરમિયાન તો કોઈ પણ એવી મોટી મોટી રમતો છે. તો એ રમત દ દરમિયાન જે પણ એમના અંદર જે પણ ખેલાડીઓ છે એ લોકોની જે ફિટનેસ છે એ ખૂબ જ મજબૂત છે ને એ લોકોને પણ ખબર. છે કે જો આપડી. ફિટનેસ સારી હશે તો આપડે રમત ગમતમાં પણ આપે આગળ. કારણ કે જો ફિટનેસ જ સારી નહી હોય તો પછી આપણે રમત ગમતમાં. સારા રીતે અ આપણેે કરી શકતા નથી એની અંદર પ્રદર્શન તો એમાં મિત્ર એવી વાત છે કે, આપણે જોવા જઈએ. તો હાલના સમયમાં એ જે રમત ની વિરોધ છે તે યોગ્ય સમય દરમિયાન યોગ્ય કામ કરતા હોય છે. ને પોતાની ફિટનેસ પણ જાળવી રાખતા હોય છે, કારણ કે ફિટનેસ એ રમતમાં એવું સાધન છે કે જે આપણને જે ગેમ્ છે એમાં ખૂબ જ મદદ ફૂલ થાય છે. જો કોઈ આપણે એક્ઝામ્પલ લઈએ એની અંદર એવું આપણે અ કરીએ કે કોઈ એવો ખેલાડી છે એની ફિટનેસ સારી નથી. ને એને આપણે કોઈ એવી રમત એ રમેલો નથી ને એને આપણે જો મેદાનમાં ઉતારવામાં આવે તો એનાથી કઈ પેલું બધું થતું નથી. એને કઈ ખબર જ- પડટિ નથી કે મારે શું કરવાનું છે. તો એમ જોવા જઈએ તો મિત્ર આપણે જે ફિટનેસ છે તે જે આપણે જે પણ રમત ગમત છે. એનાથી પણ આપણે વધારી શકીએ ને જે આપણું જે ડેલી નીકળી રૂટીન છે તે આપણે કામ કરતા હોય તો પણ જે ફિટનેસ છે તે ઓટોમેટિક વધી જાય. મિત્ર તમને ખબર જ હશે કે જે આપણા આજુબાજુના જે ગામડા વિસ્તાર છે ત્યાના જે ખેડૂતો છે, તો કેટલા મજબૂત થી એ લોકો કેટલા સ્ટ્રોંગલી એ લોકો કામ કરતા હોય છે, કારણ કે એ લોકોના જે કામ કરવાથી કે એ લોકોને ખબર કે આ એ લોકોને નથી ખબર હોતી કે મારે આ કામ કરવાથી મારે આટલી મને ફાયદા થાય છે. પણ એ લોકોનું ડેલી ન હોય છે કે, એ લોકો સવાર વેલા ઉઠી ને કામ પર નીકળી જતા હોય છે. એ તે દરમિયાન સવારે ઉઠીને છ થી આઠ વાગ્યા સુધી કે છ થી નવ દસ વાગે સુધી એ લોકો કામ કરતા હોય. ને પછી થોડી રોટલી ખાઈને પછી એ લોકો આરામ કરતા હોય છે. તો જે એ લોકોની જે સવાર સવારમાં જે લોકો એ કામ કરેલું હોય છે તે દરમિયાન એ લોકોની જે કસરત હોય છે તે એ લોકોની થઈ જતી હોય છે ને એના કારણે એ લોકોની જે ફિટનેસ છે એ પણ ખૂબ જ સારી હોય છે. ને મિત્ર આપણા બાજુ કે ગામડા બાજુ જોવા જઈએ તો જે લોકો છે એ લોકોની અમુક એવી એક્ટિવિટી કરવા તે લોકોને ઓટોમેટિક જે ફિટનેસ છે તે સારી થઈ જતી હોય છે. પણ મિત્ર આપણે શહેરમાં જોવા જઈએ તો એવું બધું કશું કામ કરવા લાયક કઈ હોતું નથી. કારણ કે મિત્ર શહેરના એવા લોકો છે કે જે સવાર દરમિયાન અ ખાવાનું બનાવે છે. ને પછી એ લોકો કામ પર નીકળી જતા હોય છે. કામ પર જતા હોય છે ને પછી, પોતાનું આઠ દસ કલાકનું કામ પતાવીને પછી એ લોકો પાછ ઘરે આવતા હોય છે તો એ દરમિયાન એ લોકો ની જે ફિટનેસ છે તે આ બધી હો નથી એથી લોકો જે લોકો છે તે સાંજના ટાઈમે દોડવા માટે કે પછી કઈ જીમ હોય તો જીમમાં જતા હોય છે ને પછી એ લોકોની જો જરાક ફિટનેસ હોય તો એ રાખતા હોય છે. મિત્ર બીજી વાત કે અમુક એવા વ્યક્તિ હોય છે કે જે ફિટનેસ કે પછી મનથી એમ માઇન્ડ થી ખુબ જ મજબૂત હોય છે. મિત્ર એમાં આપણે વાત કરીએ તો તમને એવી અમુક એવી ગેમ ખબર જ હશે કે કેરમ છે ચેસ છે તો એની અંદર મિત્ર એ લોકો એ ગેમ રમી રમીને એ લોકોનું માઈન્ડસેટ છે એ ખૂબ જ અ તે જ જેવું બની જાય છે. તો એ લોકો ખૂબ જ એ લોકોનું માઈન્ડસેટ જે છે. એ આગળ વધાવી રહ્યા છે. ને મિત્રો આપણે જોવા જઈએ તો આજના સમયમાં જે મોસ્ટ ઓફલી જે સરકાર છે તે પણ જે રમત ગમતમાં છે તો બધા બાળકો જે કે જે વિદ્યાર્થીઓ છે જે પણ માણસો છે તે ખુબ જ આગળ એવા જઈ રહ્યા છે. તમને અમને ખબર જ હશે કે હાલમાં અમણા ટાટા આઈપીએલ ચાલી રહી હતી તો એમાં કેટલા બધા. ખેલાડીઓ હતા તો એ લોકો એ પણ કઈ સારી એવી રમત રમેલી એને એની અંદર એ લોકો પણ પોતાની ફિટનેસ ઉપર ધ્યાન આપતા હતા. અને સારી રીતે એ લોકો પણ કસરત કરતા હતા તો એનું જે આઉટપુટ હતું તે મેચ ના રમવામાં પછી આપણને દેખાતું હતું. એ લોકોએ કઈ કઈ સ્કીલ ડેવલોપ કરેલી નેવું બધું તો મિત્ર આજના સમયગાળામાં એટલો બધો કોઈ મિત્ર સમય નહી આપ તો તો તમે મારા માટે તે આટલો કિંમતી સમય તમારા ફાળવીને મને આપ્યો ને મને આટલી બધી જાણકારી આપી તે બદલ હું તમારો ખુબ ખુબ આભાર માનું છું, તે માટે તમારો ખુબ ખુબ આભાર મિત્ર. થેન્ક યુ મિત્ર.
હા ધન્યવાદ મિત્ર.